અરે યાર એક કોલ મારે બીજા કોલ મારે હાટે જોઈન્ટ થઈ જાય પછી અંડર દેખાય જ નહી.
હ.
કા.
હા આ કાજલ બી વાત કરવાની.
હા હા હા.
કયો ટોપિક લઈ તો પછી.
એને આપને અ ટોપિક ચોઈસ કરી લિયે.
હેલો.
હેલો.
હા કયા ટોપિક. હેલો. હેલો સાઇલેન્ટ. હેલો સ્કૂલ ની યાદ સ્કૂલ ની યાદ.
અરે આ રાત ના છે ને રૂક બે મિલિટ.